નમસ્કાર.
કેમ છો?
બસ, મજામાં.
હવે આજે આપડે હન, સંભળાય છે ને? હવે આપડે આજે ખારાક અને મન વિશે વાત કરીશું.
હા.
આજે એક બહુ રસપ્રદ વિષય પર વાત કરી. ખોરાક અને મનનો સંબંધ. શું ખરેખર આપડે જે ખાઈએ છી તે આપડા મૂળને અસર કરી છે?
હા, ચોક્કસ અસર કરે છે. ઘણા લોકો ધ્યાન નથી આપતા પણ ખોરાક આપણા શરીર સાથે સાથે મન પર પણ સિધ્ધી અસર કરે છે.
થોડું સ્પષ્ટ કરો કેવી રીતે ખોરાક મૂળને બદલી શકે
જેમ કે મીઠું ખોરાક ખાધા પછી, પણ લોકોને ખુશી અનુભવાય છે. ચોકલેટ કે, મીઠાઈ ખાઈએ ત્યારે મન હળગું લાગે છે. કારણ કે તે મગજમાં હેપ્પી હોર્મોન વધારવામાં મદદ કરે છે.
અને, જંક ફૂડ વિશે શું કહેવું
જંક ફૂડ તાત્કાલિક સ્વાદમાં સારું લાગે છે. પણ પછી, આળસ થાક અને, ક્યારેક ચિડીયાપણું પણ વધે છે. લાંબા ગાળે તો મન પર નકારાત્મક અસર પડે છે.
તો, શું એનો અર્થ એ કે આપણેે જંક ફૂડ સંપૂર્ણ બંધ કરી દઈએ અહ
એવું જરૂરી નથી સંતુલન જરૂરી છે. ક્યારે ક ખાઈ શકાય પણ રોજિંદા જીવનમાં સાત્વિક ભ પ પોષક ખોરાક વધારે લેવો જોઈએ.
અને, આ તમે કહ્યું સાત્વિક ખોરાક શું હોય?
સાત્વિક ખોરાક એટલે શુદ્ધ, હળવું અને, સ્વચ્છ ખરાક જેમ કે ફળ, લીલા શાકભાજી, દાળ, દૂધ બધા આ ખોરાક મને શાંત અને સ્થિર રાખે છે.
અહીં રાજસિક અને, તામસિક સો, ખોરાક એટલે
રાજસિક ખોરાક ઉર્જા આપે છે. પણ વધારે લેવાથી ચીડિયાપણુ અને બેચેની આવે જેમ કે મસાલેદાર ખોરાક
અને, તામસિક ખોરાક એટલે
સી વધારે તેલ વાળો કે ભારે ખોરાક મનને આળસુ અને, ઉદાસ બનાવે છે.
તો, આયુર્વેદમાં આ વાતો બહુ સમજાવામાં આવી છે, કે નહી.
હા આયુર્વેદમાં ખોરાકને શરીર અને મન બંને માટે દવ વા માનવામાં આવે છે.
તો શું કોઈ ખાસ ખોરાક છે. જે ધ્યાન કે એકાગ્રતા વધારવામાં મદદ કરી છીએ.
હા, બદામ તાજા ફળ અને, લીલા શાકભાજી આ ને શક્તિ આપે છે.
અને, માટે
ગરમ દૂધ કીસક અને, હળવું ખોરાક હુંગ સારી લાવવામાં મદદ કરે છે.
અને, ઘણા લોકો તો કહે છે. કે ખાલી પેટ હોય ત્યારે ગુસ્સો વધારે આવે છે શું આ વાત સાચ્ચી છે.
હા જયારે શરીરને ઊર્જા નથી મળતી, ત્યારે ચીડિયાપણું વધે છે. એટલે એટલે સ-સમયસર આવું જરૂરી છે.
તો દિવસમાં કેટલા વખત આપડે ખાવું યોગ્ય છે?
સામાન્ય રીતે બે કે ત્રણ મુખ્ય ભોજન અને વચ્ચે હળવો નાસ્તો. વ્યક્તિગત સ-જરૂરિયાત પ્રમાણે બદલાય છે.
અને પારીનો શું રોલ છે?
પાણી ખુબ મહત્વનું છે. ઓછું જ પાણી પીવાથી હા અને માથાનો દુખાવો થાય છે. જે મૂડને અસર કરે છે.
અને મીઠાઈ વિશે શું વિચારવું જોઈએ આપડે?
મર્યાદામાં મીઠાઈ લેવાથી કોઈ નુકસાન નથી. પણ વધારે લેવાથી શરીર અને મન બંને પર ખરાબ અસર પડે છે.
અને આધુનિક જીવનમાં લોકો ઝડપથી ખાઈ લે છે. શું આ પણ અસર કરે છે?
હન. ધીમે અને ધ્યાનથી ખાવું જોઈએ. ઝડપથી ખાવાથી હચલ બગડે છે, અને મનને સંતોષ નથી મળતો.
તો ખોરાક ખાતા સમયે મોબાઈલ જોવો કે ટીવી જોવુ આ સરી આદત છેે?
ના, સેજય નઈ. આથી ધ્યાન ખોરાક પર નથી રેહતું. મેન્ડ માઇન્ડફૂલ ઈટિંગ એટલે ધ્યાન પૂર્વક ખાવું ખુબ મહત્વનું
શું એ ખોરાક અને ડિપ્રેશન વચ્ચે કોઈ સંબંધ છે?
હા, ખોરાકની ગુણવત્તા મનની સ્થિતિ પર અસર કરે છે. પુષક ખોરાક થી મન હળવું રહે છે.
તો બાળકો માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપડે?
બાળકોને તાજુ અને પોષક ખોરાક આપવો જોઈએ. જંક ફૂડ ઓછુ આપવુ.
અને વડીલો માટે?
વડીલો માટે, અળવો પાચનયોગ્ય અને પોષક ખોરાક જરૂરી છે.
તો અંતમાં તમે શું કહેશો આના વિશે?
ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન ના માનો તે તમારા મન અને જીવનને અસર કરે છે. સારો ખોરાક પસંદ કરો, સ્વસ્થ રહો અને ખુશ રહો.
પેહલા ભાગમાં આપડે, ખોરાક અને મનનો આધારભૂત સંબંધ સમજ્યો. હવે થોડું ઊંડાણમાં જઈએ. શું ખોરાક આપડા વિચારોને પણ અસર કરે છે?
હા, ખોરાક માત્ર મૂડ નહી પણ વિચારોની દિશા પર પણ અસર કરે છે. જે ખોરાક આપણે લઈએ છીએ તે મગજની કાર્યક્ષમતા સાથે જોડાયેલા છે.
તમે મને થોડું ઉદાહરણ આપશો?
જેમ કે, જો આપડે ભારે અને તેલ વાળો ખોરાક લઈએ તો શરીર સુસ્ત લાગે છે. અને, મન પણ ધીમું કામ કરે છે. પરંતુ હળવો અને પોષક ખોરાક લેવાથી વિચારવાની ક્ષમતા તેજ રહે છે.
ઘણા લોકો પરીક્ષા વખતે ખાસ ખોરાક લેવાનું કહે છે. સુતી સાચું છે?
હા, એ સાચું છે પરીક્ષા કે ધ્યાનની જરૂર હોય ત્યારે બદામ અખરોટ દૂધ અને, ફળ ખૂબ ઉપયોગી છે. તે મગજને તાકાત આપે છે.
તો, શું ખોરાખથી સ્ટ્રેસ ઓછો
ખુ, ખૂબ બજ કેટલાક ખૂબ જ કેટલાક ખોરાક સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. જેમ કે ડાર્ક ચોકલેટ લીલું શાકભાજી અને, ફળ આ ખોરાક મનને શાંત બનાવીજ
બરાબર છે. અને સ્ટ્રેસ વધારતો ખોરાક કયો હોય
વધારે કેફિન વધુ ખાંડ અને, પ્રોસ્ ફૂડ સ્ટ્રેસ અને, ચિંતા વધારવામાં યોગદાન આપે છે.
ઘણા લોકો તો ચા, કોફી વગર રહી શકતા નથી તો, તેનો શું પ્રભાવ
મર્યાદામાં ચા, કોફી ઠીક છે. પણ વધુ લેવાથી ઊંઘ બગડે છે, અને ચીડિયાપણું વધી શકે છે.
શું ખોરાક અને ઉર્જા સ્થળ વચ્ચે સીધો સંબંધ છે.
હા, ખોરાક આપણા ઉર્જા સ્તરને નિયંત્રિત કરે છે. યોગ્ય ખોરાકથી આખો દિવસ તાજગી રહે છે.
તો સવારના નાસ્તાની મહત્વતતા શું છે.
સવારનો નાસ્તો, ખુબ જ મહત્વપૂર્ણ છે. એ દિવસની શરૂઆત માટે જરૂરી ઉર્જા આપે છે, અને મગજને સક્રિય બનાવે છે.
જો કોઈ નાસ્તો ના કરે તો, શું થાય
મગજ ધીમું થાય છે. ધ્યાન ઓછું રહે છે, અને ચીડિયાપણું વધે છે.
ઘણા લોકો તો, ડાયટ પણ કરે છે. શું તે મન પર અસર કરે છે
હા, ખૂબ કડકદાયક બંને થકવી શકે છે. શરીર ને જરૂરી પોષણ ના મળે તો, મૂડ પણ ખરાબ થાય છે.
તો સારો ડાયટ શું
સંતુલિત જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ વિટામિન અને, મિનરલ્સ બધું યોગ્ય પ્રમાણમાં હોય છે.
શું ઉપવાસ પર મન પર અસર કરે છે.
હા, ઉપવાસ થી શરીર શુદ્ધ થાય છે. અને, મન પણ શાંત રહે છે, આટલે તો તે યોગ્ય રીતે કરવો જરૂરી છે. હ
અને, જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો
તો થાક ચીડિયાપણું અને ઉર્જાની કમી થઈ શકે છે.
ખોરાક અને આદત આદતો વચ્ચે શું સંબંધ છે?
જેમની ખોરાકની આદતો સારી હોય તેમનો જીવનશૈલી પણ સામાન્ય રીતે સંતુલિત હોય છે.
ખુબ સરસ તમે સમજાવ્યું હવે આવી રીતે જ બીજા કોઈ ટોપિક પર આપડે જરૂર થી વાત કરીશું, આભાર.
આવજો.
આવજો.